ઓ
હેલો
કેમ છો?
મેં સારી છું તમે કેમ છો?
હું પણ મજામાં છું. મને આજે અ એક ખ્યાલ આવતી રહી હતી કે મને તો ક્રિકેટ બહુ ગમશે. અને આજે ટીવી પર હું ક્રિકેટ રમતો છું. તમે ક્રિકેટ સારું લાગતું?
હા મને પણ ક્રિકેટ બહુ ગમે છે.
હમ આ તો ચોક્કસ છે તને ક્રિકેટ જોવાનું વધુ - અ ગમે કે રમવાનું ગમે છે તમે ક્રિકેટ
મને તો બંને ગમે છે. પણ રમવાની મજા અલગ જ હોય છે તને.
હા આ તો તમે સારું કઈ દીધું રમવાનું તો મજા અલગ હોય છે મને મેચ જોવાનું વધુ ગમે છે પણ
તારો ફેવરેટ સ્પોર્ટસ ક્રિકેટ ક્રિકેટ જ છે ને?
હા હા. આ તમે સારું કહી દીધું મારું તો ફેવરેટ સ્પોર્ટ્સ તો ક્રિકેટ હોય છે. અને ઇન્ટરેસ્ટિંગ એવુ લાગે છે ને મને આ માટે મને ક્રિકેટ બહુ સારું લાગે છે અને તમે.
અચ્છા ભારતમાં પણ ક્રિકેટ સૌથી પોપ્યુલર સ્પોર્ટ છે.
હા આ તો તમે સારું કહી દીધું. અ ભારતમાં તો બહુ પોપ્યુલર હોય છે ઘણો પોપ્યુલેશન ક્રિકેટ તો પસંદ કરશું. અને ગણા લોકો ક્રિકેટના મોટા ફેન છે.
હ આ તો તમે સાચું કીધું તમારો ફેવરેટ ક્રિકેટર કોણ છે?
મારો તો ફેવરેટ ક્રિકેટર વિરાટ કોહલી છે અને તમારું શું છે?
મને રોહિત શર્મા બહુ ગમે છે.
વાહ. વિરાટની બેટિંગ અ બહુ સારી હોય છે ને તને શું લાગે છે વિરાટ. બેટિંગ સારી લાગતી.
હા અને રોહિત ના સિક્સસિસ- જોવાની પણ બહુ મજા આવે છે.
હા આજ તો મેં સારી બોલી. અ આ માટે તો રોહિતનું અ રોહિત નું અ ફ્લાઈંગ બેટિંગ બોલશું મને ખબર નથી. યાદ નથી આવતી પણ વિરાટ ન તો રનિંગ મશીન બોલે છે. તને બોલીગ ગમે છે કે બેટિંગ‌?
મને બેટિંગ વધારે ગમે છે.
હા મને તો બોલિંગ વધુ ગમે છે.
અચ્છા, તને ફાસ્ટ બોલિંગ ગમે કે સ્પિન બોલિંગ
મને ફાસ્ટ બોલિંગ બહુ ગમે છે અને તમે?
અચ્છા મને સ્પિન બોલિંગમાં વધારે ઇન્ટરેસ્ટ લાગે છે.
હા આ તો સારું છે. ક્રિકેટમાં અહ કેટલા પ્લેયરો હોય તમે ખબર છે?
હા એક ટીમમાં અગિયાર પ્લેયર્સ હોય છે.
હા તમેને તો ખબર છે આ તો ચોક્કસ છે સાચું બોલી દીધું તું તો. ક્રિકેટ હા રમાના માટે શું શું જોઈએ તમે ખબર છે?
હા ક્રિકેટમાં જો બેટ જોઈએ બોલ અને વિકેટસ
હા હમ્મ. ગ્લોવ્સ અને પેડ પણ જરૂરી હોય છે સેફ્ટી માટે
હા સેફ્ટી માટે તો જરૂરી હોય છે.
હા તું ક્યારે ક્રિકેટ રમનું અહ જા અહ જઈ છે.
મોસ્ટલી સાંજે ફ્રેન્ડસ સાથે જાઉ છું સાંજે જ મેં ફ્રી હો. નહી ત્યારે મજા પણ આવે ક્રિકેટ રમવાની.
હા આ તો તમે સારી બોલીશ. સાંજેમાં તો ખુ-ખુબજ મજા આવે છે. ધૂપ પણ નથી લાગતી આ માટે અને અહ ફ્રેશ હવા પણ આવે છે તો સારું લાગતી સાંજે ખેલવા માટે. હું પણ વીકેન્ડમાં રમવાનું છું મણે ચોક્કસ લાગે છે. ક્રિકટ ખેલ
અચ્છા તમે ગ્રાઉન્ડમાં રમો છો કે સોસાયટી માં?
હું તો સોસાયટી ના ગ્રાઉન્ડમાં ખેલું છું અને તું?
હું સ્કૂલ ના પ્લે ગ્રાઉન્ડમાં રમ રમું છું વધારે તો.
હા આ તો સારો છે સ્કૂલ ના પ્લેગ્રાઉન્ડ તો પણ અહ ઓછો અહ હોય છે. સ્કૂલની ક્રિકેટમાં અહ મેચમાં તમે પાર્ટિસિપેટ કર્યું.
હા એક વાર કર્યું તું.
હમ્મ કેમ રહ્યો હતું મેચ?
મને તો બહુ મજા આવી હતી.
હમ્મ ચોક્કસ તમે મેચ જીત્યું હતા કે નહી?
હા ઓછા રન્સ થી.
વાહ કોંગ્રેચુલેશન.
આભાર.
હમ્મ તો તને આઈ પી એલ જોવું ગમે છે? મને તો પણ બોહ અહ સારું લાગે છે હ.
હા મને પણ બહુ ગમે છે આઈ પી એલ જોવું.
હમ્મ તો તમારો ફેવરેટ આઈ પી એલ ટીમ કયું છે, તમે ખબર છે?
મને તો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ તમારો?
હમ્મ, મારા પણ રોયલ ચેલેન્જર બેંગલુરુ છે. અહ અને આઈ પી એલ માં તો ઘણી એક્સાઈટમેન્ટ પણ હોવે છે.
મુંબઈ ઇન્ડિયન્સ પણ સારું રમે છે.
હા, આ આ તો વાત સારી છે પણ હમ્મ અમ્મ, મારા માટે તો અહ આર સી બી સારું લાગે છે.
અચ્છા દરેક મેચ ઇન્ટરેસ્ટિંગ હોય છે ને આઈપીએલ નો.
હા આ તો તમે સારી બોલીશ હું પણ મારા ભાઈ સાથે. આ દેખ દેખવામાં જાયે છે. તેવી પણ આઈપીએલ. એક્સટ.
અચ્છા તને સ્ટેડિયમમાં લાઈવ મેચ જોવાનો મોકો મળ્યો છે કોઈ દિવસ.
ના હજુ સુધી તો નથી મળતી તમે.
અચ્છા મને પણ નથી મળ્યો પણ મને જવું છે એક વાર.
હા મને પણ ફ્યુચરમાં જવા માટે જાઉં છું હું ભી. આરસીબી મેચ દેખવા માટે.
હમ લાઈવ મેચની ફિલિંગ. ટીવી કરતા અલગ જ હોય છે સામે જોવાનું બહુ મજા આવે.
આ તમે સારી બોલીશ. લાઈવ મેચ ન તો અલગ ફિલિંગ હોય છે અને. સારું પણ લાગતા એસેટેડ પણ લાગતા
હમ ક્રાઉડ નો એક્સાઈટમેન્ટ પણ સારો હોય
હા આ માટે તને કોમેન્ટ્રી શું વાનું ગમે છે?
હા મને કોમેન્ટ્રીથી મેચ વધુ ઇન્ટરેસ્ટિંગ લાગે
હા આ તો તમે સારું કહી દીધું કોમેન્ટ્રી થી મેચ પણ એક્સાઈટેડ અને સસ્પેન્સ પણ આવી જાય છે. ક્રિકેટના કેટલા ફોર્મેટ્સ હોય છે તને ખબર છે.
હા ક્રિકેટના ટેસ્ટ ઓડીઆઈ અને ટી ટ્વેન્ટી હોય છે.
હમ તમે તો બહુ નોલેજ છે. તો તને કયો ફોર્મેટ બધુ ગમે છે?
મને તો ટી ટ્વેન્ટી બહુ જ ગમે.
હા મને પણ હમ પણ ટી ટ્વેન્ટી ગમે.
કેમ?
અ કારણ કે ટી ટ્વેન્ટીમાં મેચ જલ્દી પૂરી થઈ જાય છે અને એક્સઇટમેન્ટ વધુ હોય છે.
હા એ તો તે સાચું કીધું દરેક ઓવર ઇમ્પોર્ટન્ટ હોય છે.
હમ સારું ટેસ્ટ મેચ વિશે અ તારું શું કેવુ છે.
ટેસ્ટ મે જ પેશન્સની જરૂર પેશન્સ ગમે છે.
હા આ તો તમે બોલીશ. ટેસ્ટ મેચમાં તો પેશન્સ બહુ હોય છે અને અ અને લોંગ પણ હોય છે ટેસ્ટ મેચ. ક્રિકેટ થી શું શું શીખવા મળે છે તમે
મને તો ક્રિકેટથી ટીમવર્ક શીખવા મળે છે.
હમ અને મને તો ડિસિપ્લીન. અને હાર્ડવર્ક અને પેશન્સ પણ મળે છે.
હા આ તો બિલકુલ સાચું કયું તમેં.
હમ
તને ફિલ્ડિંગ વધારે ગમે છે?
હા મને ફિલ્ડિંગ તો બહુ ગમે છે પણ કેચ કરીને મુશ્કેલ લાગે છે.
પ્રેક્ટિસથી ઇમ્પ્રુવ થઇ જાય,
હા આ તો તમે સારી કહી દીધું આ માટે તો ટેસ્ટ મેચિંગ ટેસ્ટ મેચ પણ જરૂરી હોય છે.
હા તને સિક્સ મારવું ગમે કે ફોર,
મને સિક્સ બહુ ગમે છે અને તમે,
મને પણ
હા સિક્સ પડે ત્યારે ક્રાઉડ બહુ એન્જોય કરે છે. અને નોઈસ પણ બહુ કરે છે.
હા અને બધા તાલીઓ પણ પાડે છે.
હા અને આ તો બહુ ચોક્કસ લાગે છે દેખવા માટે ક્રિકેટમાં અમ્પાયરનો શું રોલ હોય છે તને ખબર છે.
હા રૂલ્સ ફોલો થાય એની દેખરેખ કરવી એ અમ્પાયરનું કામ હોય છે.
બિલકુલ આ તો તને ખબર છે. સારું છે થોડા એમ્પાયર પણ હોય છે હા ખબર છે ને
હા
થર્ડ એમ્પાયર પણ હોય છે.
હા ટીવી રિપ્લે જોઈદે ડિસિઝન આપે છે એ થર્ડ અમ્પાયર હોય છે.
હા સારું કહી દીધું, ટેકનોલોજીથી ક્રિકેટ વધુ ફેર બની જાય છે ના, અને ચીટિંગ પણ નથી ચાલશે,
હમ હમ
હમ ચલો મને તમારી સાથે વાત કરી ખુબ જ આનંદ મળીશ,
હા મને પણ બહુ સારું લાગ્યું.
હા બાય,
હા પછી વાત કરીશું,
હમ
બાય